હાલો.
કેમ છો બેન?
બસ એકદમ મજામાં. તમે કેમ છો બેન?
બસ એકદમ મજામાં. હમણાં હું મારા એક ફ્રેન ને ત્યાં ગઈ ને. તો એની બેબી સતત મોબાઈલ જોતી તી. તો મેને એને ટોકવાનું મન થયું. પણ મને એમ થયું કે એના મમ્મી ને વાંધો નથી, તો હું કેમ કઉ. પછી ત્યારની હું આવી ને ઘરે વિચારતી તી એટલે મેં તમને ફોન કર્યો. કે બેન, અત્યારના આ છોકરાઓને શું થઈ ગું છે? કેમ આટલું બધું બધા. મોબાઈલ વાપરે છે. તમે જોયું એ વસ્તુ?
હા ખુબ સાચી વાત છે, હ મારે પણ બે દીકરીઓ છે. પણ હું છે ને એ લોકોને બઉ જ એ લોકોને મોબાઈલ ફોન જોવા જ નથી, તમારે ટીવી જોવું હોય તો જુઓ. એવી બી એલું બધું ના જોવા દેવાય. પણ હવે જો બધી બાજુ થી આપડણે એમને રોકીએ ટોકીએ તો પછી કેવું થાય કે એ એને અંદર થી એવું થાય મમ્મી કેમ મન નથ જોવા તી, મારી મમ્મી ખરાબ છે કે આમ. એલે મોબાઈલ એમને નથી જોવા, હા મોબાઈલ જોવું હોય તો એક એ બઉ જ લિમિટેડ ટાઈમ માટે કે ત્રીસ મિનિટ, પાંત્રીસ મિનિટથી વધારે ફોન નઈ જોવાનો. પણ અમણાં બ છે ને, હું પણ મારા એક સગા ની વાત કરું તમને. એમની દીકરીને કેવું છે ખબર શે કે હવે મોટી થઈ ગઈ એલે હવે ઓછું થઈ ગયું, પણ પહેલા તો કેવું તું. કે જમતી નથી તો લે બેટા આ તું રાયમ છો મોબાઈલમાં, આ યુટ્યુબ જો. તું આ કાર્ટૂન જો એમાંનેમાં એની મોબાઈલ ની એટલી બધી આદત પડી ગઈ ને અને એને મોમાં કઈ પણ નાખો જમતી વખત એને મોબાઈલ આપીદોને કઈ પણ નાખો એટલે એને બધું જ ઉતરી જાય. તમે કારેલાનું શાક આપો કાઢીને તમે દસ રોટલી આપો ચાર રોટલી આપો છ રોટલી આપો. એને પોતાને ખબર જ ના હોય કે એને કેટલી રોટલી ખાધી બોલ. અને એ સિવાય તમે જુઓ ને. તો બસ આખો દિવસ મોબાઈલ મોબાઈલ મોબાઈલ, અને સવારે ઉઠતાની સાથે, એ મોબાઈલ લઈને બેસી જાય વેકેશન પડીયુ હોય છે ને. એને બસ કે મોબાઈલ લઇન બેસી જાઈ શું કેવું તમારું આની પર.
બહુ સાચી વાત છે, અન અત્યારના અને આમાં તમે જુઓ ને. તો એ બાળક નો વાંક નથી અત્યારની મમ્મીઓને કીકી વધી ગઈ છે. બહારનું હરવા ફરવાનું વધી ગ્યું છે. ફ્રેન્ડ સર્કલમાં વાત કરવાનું વધી ગ્યું છ એમાં શું થાય. કે બધી જ પોતાના છોકરાઓને સાથે રાખે, ત્યારે શું કરે. લે મારે વાતો કરવી છે મારે કીટી કરવી તું મોબાઈલ જોઈ લે બેટા. એમ કરી અને એને બહાર મોબાઈલ આપી દે હોટેલોમાં જાય. તો મમ્મી પપ્પાઓ પોતાના ફ્રેન્ડ સર્કલ માં વાત કરે. અને છોકરું હેરાન ન કરે ને એટલે ત્યાં એને મોબાઈલ પકડાવી દે છે. કે લે બેટા તું મોબાઈલ કર, મારે આ સિરિયલ જોવી છે લે બેટા તું મોબાઈલ કર. અમે સિરિયલ જોઈ લીએ અમે પિક્ચર જોવું છે ઘરે. તને નથી ગમતું લે બેટા તું અમારો મોબાઈલ વાપર અમે પિક્ચર જોઈ લે. એટલે આ બધી ટેઓ છે ને તેના મા બાપ જ પોતે પાડે છે. અને તમે કો છો એમ સાચી વાત છે. એ લોકો જમવામાં તે મોબાઈલ ન આપે ને ત્યાં સુધી જમતા જ નથી, એ તમે બહુ સાચી વાત કીધી છે. કે ઉઠે ત્યારથી ઈ લોકોને મોબાઈલ જોઈએ છે જોઈએ છે જોઈએ છે. પણ હવે મોબાઈલમાં એવી સિસ્ટમ આવી છે. કે મમ્મી પપ્પાઓ જો એમાં લોક રાખે ને. તો એ લોકોને કાર્ટૂન સિવાય કઈ જ ન દેખાય, પણ એ અમુક હજી મમ્મી પપ્પ પાઓ બહુ સમજ્યા જ નથી, એટલે છોકરાઓ અત્યારથી જ ઇન્સ્ટા જોવે છે. યુટ્યુબ જોવે છે ફેસબુક જોવે છે. એમાંથી સારું તો શીખતા જ નથી, પણ અત્યારથી માઈન્ડ એ લોકોનું ધીમે ધીમે ગુસ્સા વાળું થતું જાય કે એનું કારણ, કે એમાં બધું ધડાધડી વાળું મારધાડ વાળું ને એવું જ આવે છે. કા કઈક એવા ન્યૂઝ જોવે છે. કે ઈ એવા જ જોવે છે નાનપણથી ઈ ઈ જ જોઈને મોટું થાય છે. એટલે અગ્રેસિવ થઈ જાય છે, અને એ લોકો જિંદી થઈ જાય છે અને એનું કારણ આ મોબાઈલ છે. તમે અત્યારના જો ખૂન ખરાબા ને એ બધું વધ્યું છે એનું કારણ શું? મોબાઈલ અને ટીવી, આ બે વસ્તુ એવી થઈ ગઈ છે. કે જેનાથી બાળકો નથીના કોઈ પોતાની બાળકને એમ નથ કેતું. કે જા બેટા નીચે રમવા જા. આપડે બાળ બધા ફ્રેન્ડ સર્કલ ભેગા થઉ રમો કોઈ સોસાય કોઈ ઈ એ નથી કોઈ પ્રયત્ન કરતું, કે બધાના ભેગા થઈ અને આપણે કેમ પેલા ઘર ઘર આ સાટતાલી રમતા કે ના નાગર દોડવલા પથ્થર મારવાની રમત રમતા. એવું કોઈ નથી રમાડતું બધા મોબાઈલ જ આપી દે છે. નીચે છોકરો ભેગા થયા હશે ને તો એ મા બાપે બધાને પર્સનલ મોબાઈલ આપી દીધા. એટલે નીચે તે મોબાઈલ જ જોતા હોય છે, કે ચલો આપડે મોબાઈલ માં ગેમ રમી ઓનલાઈન ગેમ રમવા મયનડા છે. પણ કોઈને અત્યારના બારની રમત જ આવડતી નથી કે ઘરમાં બેસીને અત્યારના જરૂરી છે કે દરેક મા બાપ પોતાના બાળકોને શું બાર રમાય અને શું ઘરે રમાય. ઈ શીખવાડે અને ઈ માટે સ્કૂલ થી માંડી અને મા બાપ એ શીખવાની જરૂર છે શું કેવું તમારું.
સાવ સાચી વાત છે અમારી બાજુમાં છે. બરાબર હ એમની હવે બે વર્ષ બરાબર તો એના પપ્પા પેલી તો ખબર પડે કે હા એક વર્ષની પાછુ પાસે છ આઠ મહિના બે વર્ષ થાય ને અને છ આઠ મહીના પછી છે ને હવે છે તમે નહીં માનો માટે નુ જુએ છે છે અને જોવા પણ એ જોવે જ. આપના ડોક્ટર બતાવ અત્યારે તમે એને ધ્યાન ના રાખ ભગવાન ના કરે પણ તો પછી એક બાકીની જીંદગી શું. અને પછી ભવિષ્ય શું.
તમારો અવાજ બહું થોડો થોડો કપાય છે મને તમારી વાત બહું સાચી છે હા હવે આવ્યો. તમારી વાત બહું જ સાચી છે બેન. અત્યારના બાળકોને જોજો જન્મના ચશ્મા આવી જાય છે. એનું કારણ શું છે. મોબાઈલ કારણ કે મમ્મી એ તે જયારે બાળક પેટમાં હોય ને ત્યારે મોબાઈલ જ જુવે છે. આપણા જમાનામાં તો આપણને આપણા મમ્મી દાદી બધા એમ કેતા કે પુસ્તકો વાંચો રામાયણ વાંચો તમને એમાંથી કઈક જોવા મળશે. અત્યારની મમ્મીઓ રીલ જોવે છે. એટલે બાળક માં તો એ પેટમાં છે ને ત્યાંથી જ મોબાઈલ આવી જઈ હું તો ખરેખર કઉ છું કે આ શોધ થઈ છે ને મોબાઈલની અમુક રીતે બહું જ હેલ્પફુલ છે. જો તમને આવડે મોબાઈલ નો ઉપયોગ કરતા તો તમને તો એમાં બાળકને મેથ્સ શીખવાડી શકો છો સાયન્સ શીખવાડી શકો છો એમાં ટેબલ શીખાડી શકો છો તમે બધું જ શીખવાડી શકો છો. ઈ એક ઉપયોગ કરતા આવડવો જોઈએ તો એટલે તમે બાળકને મોબાઈલ આપો એક કલાક બે કલાક ચલો એક કલાકની લિમિટ કરો તે આખા દિવસનો તને લિમિટમાં કલાક મળશે એમાં જો તું તને આમાં દુનિયાનું જાણવાનું મળશે બધાની સંસ્કૃતિઓ જાણવા મળશે. અમે તો પુસ્તકો દ્વારા જણું તમને તો આમાં દેખાશે કે કઈ સંસ્કૃતિ નું શું છે એના વિડીયો બને છે એવું એક કલાક આપો ને બાળકને તો પણ તમે એમ માનો કે મોબાઈલનો તમે સદઉપયોગ કરો. પણ એવું થતું નથી મસ રીલ બનાવી એમાંથી રીલ બનાવશે નાના હશે ને ત્યારથી જોજો તમે. રીલ બનાવી બનાવી મુકશે અમારે આટલા ફૂલો વરસ થઈ ગયા અમારે આટલા ફૂલો વરસ થઈ ગયા અરે તમે પણ મમ્મી મમ્મી તકે અત્યારના સૌથી બધું તમે નજીકો છો તમે શીખવાડો કે આ જિંદગી નથી બેટા આનાથી ન નુકસાન છે તમારું માઇન્ડ તમારું જો સો ટકા કામ કરતું હશે ને એ હવે સિત્તેર ટકા કામ કરે છે અને એનું કારણ કે તમે તમારું મગજનો ઉપયોગ સારી દિશામાં નથી કરતા અને મોબાઈલ ના હિસાબે આપણા શરીરના અંગો ધીમે ધીમે નબળા પડતા જાય છે અને તમારું મગજ થોડું ઓછું કામ કરતું થાય છે એટલે દરેક મા બાપે શીખવાડવું પડે એમ છે કે મોબાઈલ નો સદુપયોગ કરો કોલ કરવા પૂરતું કરો અને એક કલાકની લિમિટ બાંધી દિયો ને તો વાંધો નહી બાકી મોબાઈલ તમારું જીવન બરબાદ કરતા વાર નઈ લાગે છે કેવુ તમારુ
સાવ સાચી વાત છે જે મોબાઈલ એના બાળક છું ને ના જોવાનું જોએ જે પ્રતિ જોએ જેના કારણે તો શું છેને કે હવે એ લોકો ચોસ્ ધરમ પાડતા હતા બરાબર ઘરમાં એને મોબાઈલમાં છોડું ને પછી એને ઘરમાં જઈ ઘરમાં જઈ અને પછી એની મમ્મી ની સામે પણ તેની મમ્મી ને બોલી હશે તેની મમ્મીને બોલી ને એટલે પછી એને શું કર્યું ખબર છે કે બાથરૂમમાં જઈને ચૂપકી ચુપકી થઈને કોકરોચ ખાવાનું ચાલુ કર્યું એટલે તમે જુઓ ને તો એ બાળ બાળક ઉપર કેટલી અસર થઈ રહી છે તમે એમના મગજ સાથે કેવી રીતે રમત રમાઈ રહી છે ને એ તમારે જોવાની વાત છે એ ખૂબી છે કે તમે જો બાળકને સારી દિશામાં વાળો ને તો એ ચોક્કસ એ સારી દિશામાં પણ જો તમે એને આવી રીતે છૂટો દોર આપી દો ને તો તો એ ચોક્કસ એનું ખરાબ દિશામાં જવાનું નક્કી જ છે એટલે આમાં કેવું છે કે તમારે ધ્યાન રાખવા જેવું છે જો તમે ધ્યાન રાખો ને તો બાળક ખરેખર એનું બહ સંસ્કાર એ બહુ સારું વ્યક્તિ બની શકે છે શું કેવું તમારું
બહુ સાચી વાત છે પણ હમણાં છે ને મેં છાપામાં વાંચ્યું હતું કે અત્યના એક એવી સંસ્થા ઉભી થઈ છે એમાં બધા કોલેજ ના છોકરા છોકરીઓ અત્યારના છે કે એ લોકો ઘરે ઘરે જઈ અને મા બાપ ને મોબાઈલ ની સદુપયોગ અને દુરુપયોગ એ વિષ સમજાવે છે દરેક ના ઘરે જય જાય ને એ એક એવું સિટી છે કે ત્યાં આગળ જઈ અને એ લોકો અવેરનેસ કરે છે અત્યારના મા બાપ ને બધી છોકરાઓને બેસાડે છે અને કે છે કે જોવો આમાં આ આ ઉપયોગ છે આ દુરુપયોગ કેવાય આ સુ ઉપયોગ કેવાય દુરુપયોગ કેવાય એવું જો દરેક સિટીમાં આવી એક સંસ્થા ઊભી થાય અને દરેક લોકો આ અવેરનેસને સમજે ને તો જ તે આગળ થશે હવે તો એઆઈ નો જમાનો આવ્યો છે એના પછી કઈક નવું શોધાશે. જો અત્યારથી બાળકોને અવેરનેસ આપવામાં આવશે તો દરેક ઇન્સ્ટ્રુમેન્ટ નો ઉપયોગ સદુપયોગ થઈ શકશે. નહીતર પછી આના ઉપરથી ક્રાઈમ વધશે. આના ઉપરથી બાળકોની માનસિકતા બદલાશે. અને એ લોકોમાં એ જે અગ્રેસન આવે છે. એ વધતું જ જશે ઘટશે નહી. માટે આપણેે એક એવું વિચારી શકીએ. કે ચલો આપડે થોડાક લોકો ભેગા થઈ. અને આવી એક સંસ્થા ઉભી કરીએ અને એક જગ્યાએ કઈક આપડે બધાને ભેગા કરીએ. અને સદપયોગ દુરુપયોગ ધની સ્કૂલો માં જઈને પણ આપણે કહીએ બાળકોને કે બેટા આ નથી આ થશે આનાથી માટે તમે લોકો આમાં જાગૃત થાવ એવું સ્કૂલે સ્કૂલે જઈ એટલે આપણેે એક પ્રયત્ન કરીએ. તો મને તો એવી ઈચ્છા છે જો તમે સાથ આપો તમે થોડા લોકો લાવો તો આપણે જરૂર થી આ એક વસ્તુ ઊભી કરીએ શું તમે મને સાથ આપશો ને બેન?
હા હા ચોક્કસ કેમ નહિ આ સારા કામમાં તો ચોક્કસ સાથ આપીશું સારું ગર્વમેન્ટ હા અ હવે છે ને મારે થોડું કામ આવી ગયું છે તો પછી આપડે પછી વાત કરીએ શાંતિ
હા ભલે ભલે હો બેન આવજો.
આવજો આવજો.
આવજો.